હલો, હલો, હ, શું કરે?
કંઈ ના, તે બેસેલો વરસાદ જોતો છું.
હા, બરાબર.
તમે શું કરો?
હું પણ એજ, હમણાં મૂવી જોતી હતી.
કંઈ મૂવી?
કિયાર અદવાની.
અચ્છા, એની મુવી કંઈ મુવી છે એની?
અ તેરસ તેરસા સમથીગ એવું કઈ છે.
કયું
શેરસા કેવું કઈ છે
શેરશા શેરશ શેરશા નહી શેરશાહ એ મવી તો એની બેસ્ટ મુવી છે
હમ કેમ
એમાં જ એટલે સારી છે મવી સ્ટોરી ને બધું
શું સ્ટોરી હ શું હકીકત છે કહાનની છે તેમાં
કઈ નને કે છોક એ ન અફેર ચાલે છે કોલેજમાં પછી એ છોકરા ન ડ્રીમ હોય છે હીરો નું કે આર્મી માં જવું મને તેમ પછી
બહુ લોંગ ડિસ્ટન્સ છે લોકોનું અચ્છા તો એજક ન છે ને કોલેજમાં સેટિંગ હોય છે
અચ્છા
એટલે હા એ છોટા ને બહુ ગમે ત્યારા
હા હા
એ છોકરા ને બહુ ગમે ત્યારે એમ એ છોકરો હા નામ તો મને યાદ નથી
અચ્છા
હા હીરો નામ યાદ છે વિક્રમ કેપ્ટન વિક્રમ બત્રા એનું તો યાદ કારણ કે એને કોણ નથી ખબર એ માણસ હ કોડ તો તો એ છોકરા ને ક્યારે બહુ ગમે એમ
હમ
હા બહ એટલે બહ ગમેને ખાર આ
હા હા
કોલે કોલેજમાં બી ને હમણાં બી ગમતી જશે
હા હા
હ હા તો એ કોલેજમાં પછી હોય છે લોકો એમ સોંગ આવે છે કોલેજમાં બોયને એટલે પછી એને બી ખબર પડી જાય કે આ મને છોકરો લાઈક કરતો છે અમને સોંગ આવે પછી એની જે હીરોની અલગ સ્ટોરી છે પોતાની જેમાં એને એનું સપનું હોય છે કે અને એને આર્મી માં જવું છે એમ કારણ કે છોકરી સાથે લગ્ન કરવા હોઈ ને કે આાર કયાર સાથે હલું હા તો બસ એમ પછી એને જોબ મળી જાય છે એટલી મને એક જ જોયું છે એક જ વા જોયું છે પિક્ચર એટલે મને એક્ઝેક સ્ટોરી તો યાદ નથી પછી એ લોકો ન લોંગ ડિસ્ટન્સ આવી જાય છે પછી એની વચ્ચે જે લોકો એક બબીજાને પેલા લેટર લખતા હોય ને પેલું જે સોંગમાં આવે છે કેથી હ ચઠી ચી્ઠી હા ચિઠ્ઠીઓ લગતા હતા અને ત્યારે પણ કવાતીને એમ સ્માઈલ કરતી હતી મેં હા બધા જોતા ને પછી ટીકી લગાવઈ નહતી માથસા પર અ બ્લલેક કલર ની એટલે એવું બધું એમ એવું બધું એમ ટ્રેડિશનલ લુક બહુ હતું એનું વધારે માઇક ડ્રેસને હા ડ્રેસને પછી હાથના બેંગલ ને- પેલી આવેને પ્લેન એકદમ હા તેવી હા તે તે બેંગલ ડિસ્ટસ્ટ્રિક તો ઠીક સુટ થાય એના પર એટલે ચાલે રેડ કલર એટલે રેડ રેડ
હા અવે ગોરાલ કુઠે તોર એક છોટો છશે લાલ તો
ને કાજલ લગાવે એટલે કાજલ લગાવેલું આખમાં ને એવું બધુ એમ એનો લુક હતો ટ્રેડિશનલ લુક બીજું કઈ નથી એમ ટ્રેડિશનલ લુક એમ નોટિસ થાય છે એમ કોઈને પણ નોટિસ થાય છે આસ્તુ આ બધી વસ્તુ. તો એમ ઘણું સારું કામ હતું કયારાનું એમાં એટલે સિદ્ધાર્થ નું પણ હતું બધા નું સારું કામ હતું એમ એમાં પછી એક સેડ સીન આવે છે કેમ એમ તો ઘણા બધા બેટલ એ જીતી જાય છે સિદ્ધાર્થ વિક્રમ બત્રા. પણ એક બેટ લ એવું આવે- જેમાં કે આપે એ મારી તો દઈએ આતંકવાદી ને પાકિસ્તાનીઓને મારી તો દે છે પણ એન્ડમાં એવું કઈ થાય છે સ્ટોરીમાં કે એ પોતે પણ એ બોમ્બ એ ફૂટે છે તેમાં એ મરી જાય છે એટલે સ્ટોરી બવ સિમ્પ પણ એ મવી હિટ કેમ ગય કે એની જે એમાં જે લવ સ્ટોરી છે આ એક સિરિયસ નહી.. તમને કે મવી ની સ્ટોરી સિમ્પલ છે. બટ એ ફેમસ કેમ થયલી રિયલ ઇવેન્ટ છે પેલી વાત તો ર પ્રખ્યાત છે એકદમ પ્રખ્યાત છે કારણ કે એ જે માણસ છે વિક્રમ બત્રા એણે ઓયસલી ઘણા બધા સારા એવા બેટલ જીતેલા છે. એને પોતાની કેર ની કરી કોઈ દિવસ કારણ કે ઓબ્વિયસલી જે આર્મીમાં છે તે પોતાની કેર કોઈ દિવસ નથી કરતા ને. બધા જ છે એવા તો એને પોતે નો જીવ ગુમાવ્યો એમ બલિદાન આપ્યું પણ ભારત માટે ને પછી એ જાતે તો બચી પણ પણ એ કઈ કઈ બોમ્બ નું કઈ ફૂટી ગયો હતો એટલે એને
હા
જીવ જતો રહ્યો હતો અને એના પછી સન્માનિત પણ કરવામાં આવ્યું હતું. એવું છે પછી ક્યારે કિયારા બહુ રડી હતી એમાં.
હા હા બધા જોયું છે. તો એ બોવ રડેલી તે પણ જે રિયલમાં જે છોકરી છે તેનું આપણે જોવા જોઈએ. એ તો ખાલી એક્ટિંગ કરે એ લોકો તો ખાલી ઘીર લીધા આવે છે
તો રિયલ માં એ જે મેેડમ છે હા તો એ હજુ પણ સિંગલ છે આઈ થક એવું કઈ હા હમણાં સુધી સિંગલ જ છે.
હમ હમણાં કિયારા રિયલમાં જો હોતે તો એ ના હોતે
હા એ તો બધી અલગ વાત છે તો બધાનું જ એવું છે. રિયલમાં તો કોઈ એવું નહી હોય એટલે કિયારાને બધા સરખાં જ છે એમ.
ના એ રિયલમાં હોય છે ઘણા લોકો હોય છે પણ એ લોકો એક્ટર્સ જે હિરોઈનો
મેં તો નથી જોયા રિયલમાં તો મેં તો એવા નથી
હ મેં એ જોયા છે એટલે હું કઉ છું ઇન્સ્ટા પર એક છે. સુબે ના કે બક બોલે છે એ વાળું જડ છે ભાઈ એ અને હમણાં જે. તમે જે હકીકત કય તેમાં પણ તે છોકરી હમણાં સિંગલ જ છે.
હા એ તો એમ હું પણ કરું છું એ કોલેવું નથી હા એતો અમુક હોય ને સો ટકા માં તો એક પોઈન્ટ એક બે પર્સન્ટ હોય છે સો ટકા માં.
હોય છે. હોય જ છે કોઈ કોઈ.
એમ હું નથી કહી શકતું કારણ કે હું જોયું નથી હવે આનું છે તો હોય ને કોઈ. હા બીજે પણ જતા હોય છે અમુક એવા પણ છે છોકરીઓ મહિલાઓ. જેનાથી મને બહુ ચીડ છે.
પાસે બી જતા હોય હોય અમુક એમ કેવું ખાલી એમ દુનિયામાં એવા બી છે લોકો એમ કેવાનો મતલબ
એટલે બધા જે જે સ્ટોરી છે આપ આપ વિક્રમ બત્રા અને પેલી વાળી તો માણસો મા એક કે બે હો એક કે બે પ પણ બ વધારે.
હમ કોઈ જ બરાબર નથી આજે દુનિયામાં બધા એક જ છે.
હા બધા જ ના ના એવું કઈ છોકરા તો હોય અમુક.
હમ એ તો તમને એ છોકરા લોકો તો એજ કેશે કે છોકરા હોય છે એ તો ખબર છે અમને. અમે પણ જોયું છે બહું જ જોયું છે. એટલે એવું નહ કે એકને નીચે કરવા માટે બીજાને ઉપર કરી દેવાનું બંને સેમ જ હા એ તો જોયું છે મેં એજ ગેપ. કરીશ છોકરીઓ જ કરે ને એમ તો.
નહી હા એ તો ખોટું છે ને હ તો હું પણ માનું છું ને. એ તો બહ ખોટી વાત પણ એજ નહી કેવું કે મો હા એ એ તો એ તો ગુનો આવી ગયો ને એ બી ગુનો જ છે. ને મેં ક ના પાડી પણ આ ધોને ધોકોને આપવામાં છોકરીઓ વધારે આગળ છે એમ તો ધોકેને આપવામાં. ચીટ કરવામાં એ બધું માં છોકરીઓ અવવલ નંબર પર છે એ લોકોની બરાબરી કોઈ નહી કરી શકે. એમ એવું છે કેવાનો મતલબ એ એમ ચીટ બંને કરે છે નો ડાઉટ. ચીટ બંને કરે છે. નો ડાઉટ હું માનો છું હું પણ છોકરો છું હું પણ માનું છુંચ કઈ પણ છોકરીઓ વધારે છે.
એમનું તો કોમ્પિટિશન જ નઈ મળે એમ આ મેટરમાં. પણ જોઈએ હવે હા! પ્રતિસ્પર્ધા હા એમનું કોઈ સ્પર્ધા જ નથી એમને તો મેડલ આપી દવું જોઈએ. પદક પદક સોરી પદક મેડલ ને પક ગોલ્ડ મેડલ નને સોરી સુવર્ણ પદક.
હ્?
સુવર્ણ પદક સુવર્ણ.
હા બરાબર પછી બીજું.
બીજી કઈ મુવી ગમે તમને ક્યારે નહી?
હમ ના મને બીજ મને ક્યારે જ ના કરે બી તો દૂર ની વાત.
હમ હા એ સારી મૂવીમાં એને કામ કરવું જોઈએ એટલીસ્ટ પછી બધાના મોડા બંધ થઈ જાય. કે એને કોઈ મુવી સારી નથી એમ.
એને બેિચારી ટ્રાય કરવું જોઈએ હા તો એજ હા. એનિમલ સારી હતી એની મૂવી એનિમલ પણ હવે એનિમલ વિશે તમે વાત કરી એનિમલ એનિમલ સોરી અરે આપડે કબીરસિંહ કબીરસિંહ કબીરસિંહ કબીરસિંહ.
હમ હમ.
કબીરસિંહ પછી એની શેરશાહમૂવી સારી છે અને કબિર શીંગ બસ એના પછી તો
પાડે છે બધી મવીની તેમાં મુવીઝ ની પણ ભૂલ નથી એની ભૂલ છે. કેવી કેમ આ બધા મુવીઝને હા પાડીે છે.
ના પણ એને થોડી ખબર છે કે આ મુવી મેં કરીશ ના ના એવું નથી. એને નથી ના ના.
કોન્ટ્રાક્ટ સાઈન કે એ લોકોને બધી સ્ક્ર્રીપ્ટ આપી જ દઈ છે તે લોકો ને કપડાં પેહેરવા છે તે પણ બતાવી જ દાય છે.
ના આવે ને પણ સ્ક્રિપ્ટ થી થોડી ખબર હોય ને કે આઉટકમ કેવું આવવાનું છે હવે જો મેં કોઈ યુટ્યુબ પર મારા પોતાનો વિડીયો બનાવને સ્ક્રિપ્ટ લખો
ના બનાવ તમે એને બતાવવા માટે પ્લીઝ
ના એટલે એ કહું છું તમને ફેક્ટ કહું છું જો હું પણ કોઈ વિડીયો બનાવું સ્ક્રિપ્ટ બનાવેની તો મને થોડી ખબર છે કે આ વિડીયો બનીને કેવો દેખાશે?
એમ એમાં લખેલું છે કે આવા કપડા છે આવી સીન છે તો એમાં એને ખબર છે આવા સીન હું દેખવાનું છે.
અરે પણ ના ના એમ નથી કેતો બકા એટલે એ આઉટકમ શું આવે તે એને થોડી ખબર પણ પબ્લિક આને કેવી રીતે લેશે એમ. હવે જો મેં તમને કહો સાંભળો સાંભળો મારી વાત એની સાંભળો મારી વાત. હા એવું જ છે પણ હવે જો હવે આપણને મને ખબર છે મને એની ખાલી બેજ મુવી ગમી કબીર સિંંગ અને કઈ હમણાં શેરશાહ બરાબર. આ મારો પોઈન્ટ ઓફ વ્યુ છે પણ બીજા ઘણા બધા એવા લોકો હશે ને કે જેને ક્યારાની બધી જ મુવી ગમી હશે કા તો તમારે જે હોયશે કે જેને ક્યારેની બી મૂવી નથી ગમતી તો અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યુ છે અલગ અલગ આઉટકમ છે. તો એને બી નઈ ખબર ને બિચારીને કે મને મને કોઈ લોકો ગમ લાઈક કરશે ડિસ્પ્લે અચ્છા હા સારું ઓકે સારું.